હલો.
મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા એકદમ ક્લિયર અને સ્પષ્ટ આવી રહ્યું છે મારો વાત તમને આવી રહ્યો છે એકદમ ક્લિયર.
હા આવી રહ્યા છે એકદમ ક્લિયર તમે જાણો જ છો કે હમણાં ગામડાઓમાં અને સ શરોમાં એટલી બધી સમસ્યા ચાલી રહી છે પાણી ના લગતી. પાણી ના લગતી એટલે સમસ્યા એવી કે પાણી એક તો ક્ષારવાળું આવે છે. અને બીજું એ કે એ પાણી પીવાથી તમને પથરી થાય છે. પછી પાણીજન્ય રોગો થાય છે અને ખરાબ પાણીના કારણે ઘણા બધા રોગો થાય છે અને એથી લોકો કેટલા પરેશાન છે તમે જાણો જ છો એમાં એ વાત જો પાણીજન્ય રોગો પછી પથરીના અને એવા બધા રોગો થવાથી એ તો માણસ તો એનો કે દુઃખી થયા કરશે તો એનું શું કઈ રીતે જીવન વિીતાવશે એટલે મારે તો એટલું માનવું કે આપડણે ફિલ્ટરની સુવિધા છે તો આપડણે ફિલ્ટર નાખવું જોઈએ અને સરકારને મેં તો અપીલ કરું છું કે બધા ઘરો ઘર એક એક ફિલ્ટર નાખી દે અને તેના માટે મેન્ટેનન્સ માટે પણ એક એક બે બે માણસો બલા જ રહે એના માટે રાખવા જોઈએ મેં તો એવું માનું છું જેથી રોગચાળો ઓછો થાય. તમારું શું માનવું એમાં?
તો મારી વાત એકદમ બરાબર છે તમે કીધું ત કુવા હોમાં જોઈ લોને તમે વરસાદ વધુ આવ તેના કારણે પવનો બી વધુ આવ્યો. જેથી કરી કુવામાં અમ એટલું પાણી ગંદુ થઈ ગયું છે તેના કારણે જે આજુબાજુ ઝાડવા ઓ છે જે ગંદકીઓ છે એ બધુ કુવાઓ ના કારણે સીધા કુવાવામાં જાય છે અને તે જ આપણે પાણી પીએ છીએ જેથી કરીને આપણને એમાંથી ઘણી બધી બીમારીઓ પણ લાગી શકે કારણ કે કુવાઓની સ્થિતિ એટલી સારી નથી જે સાફ પણ કરવામાં આવ્યા નથી તેથી કરીને આપ જેટલ બીસલેરી પાણીઓ છે પછી આપણ ઘણા બધા એ બોટલો મળે છે. તેમાં પાણી આપણે પીએ તો આપણા માટે ઘણું સારું કહેવાય છે કારણ કે હમણાં ફુવાઓને એટલી બધી ભા થઈ રહી નથી જેથી કરીને આપણે આગળના જમાનામાં ઘણા બધા લોકો ગોવા પાણી પીતા હતા. પરંતુ હમણાં લોકો એટલું બધું કુવાનું પાણી પીતા નથી. એ બિસ્લેરી પાણીનો હમણાં ઘણા બધા લોકો ઘણો ઉપયોગ કરી રહ્યા છે ખાવાથી માની ને પીવાથી માં બધામાં તેમનો ઘણો ઉપયોગ કરી રહ્યા છે ઘણું સારું પણ છે. કારણ કે કુવાના પાણીમાં હમણા એટલા બધા બેક્ટેરિયા થઈ ગયા છે જેથી તેમને દેખ પણ નથી થઈ રહી જેથી કરીનેે બેક્ટેરિયા આવી રહ્યા છે જેથી કરીને આપણે તેમનો ઉપયોગ ઓછો કરીએ એટલું સારું કહેવાય છે.
હા સાચી વાત છે કુવામાં તમે કીધું તેમ હમણાં તો વધારે પડતું પેલા કુવા એવા હતા કે સાફ સફાઈ બધી થયા કરતી અને પહેલાના લોકો કચરો નહી પડે એવી જગ્યા કુવા કરતા પરંતુ હમળાના સમયમાં તો તમે જાણો છો હમણાં કેવી બધી ઘટનાઓ થઈ રહી છે અમુક લોકો કુંદીને મરી જાય છે, સાપો મરેલા અંદર કુવામાં મળે છે, દેડકાઓ મળે છે. ગમે તે વસ્તુ બધી કુ મળી રહે છે અને તેનાથી પાણી પણ ખરાબ થાય છે અને પીવાલાયક પાણી પણ નહી રહેતું આપણેે પશુઓને પાણી આપીએ તો પાણી પશુઓ પણ નહીં પિતા એના માટે આપણે ઘરમાં ફિલ્ટરે નાખવું જોઈએ તમે જાણો છો કે સીટીઓમાં કેવી બધી આ ટેકનોલોજી આવી ગઈ છે કે તમારે પાણી પણ પીવું હોય તે તમારું વોશ બેજિંગ હોય તેમાંથી તમે પાણી પી શકો છો અને તેમાંથી એટલું શુદ્ધ પાણી આવે ત જાપાન છે ચીન છે એમાં તમારે વોશ બેસિનમાંથી પાણી પીવાનું હોય છે એટલ શુદ્ધ પાણી હોય છે એ લોકો ફિલ્ટર એટલા મોટા મોટા ફિલ્ટર જ લગાવેલા હોય છે કે તે આખા ગામો કે શહેરોને પાણી પૂરું પાડે છે તે પણ ફિલ્ટર વોર્ડ પૂરું પાડે છે જેથી જે કોઈ પણ સાર અને પથરી થવાના ભય હોય છે તે ઓછા થઈ જાયને તમે જાણો છો કે પથરી થવાથી કેટલો બધો દુખાવો થાય છે. એના એના વિશે આપડે પગલા લેવા જોઈએને ફિલ્ટર નાખાવું જ જોઈએ એ જ માનું છું હું તમારે શું માનવું?
તો મારી વાત એકદમ બરાબર છે કે ઘરે ફિલ્ટર તો લખાવું જ જોઈ રહી છે પણ મે આપણને એકદમ શુદ્ધ અને સારું પાણી મળી શકે પણ ઘણા લોકો હજુ પણ એવું બધું કરતા નથી અને જે કુવાઓનું પાણી પીએ પીએ ઘણું સારું પણ કેહેવાય અને ઘણું ખરાબ પણ કેવાય કારણ કે ફુવાને એટલી બધી દિભેટ થઈ રહી જેથી કરીને તેમાં જે ગંદુ પાણી આવી રહ્યું છે અને જે હવાઓ માંથી જે કચરો ઉડીને તેમાં કુવાઓ માં જઈ રહ્યો છે આજુબાજુ જાળવાના પાંદડાઓ પછી ઘણા બધા પણ તેમાં પડી રહ્યા છે જેથી કરી ઘણું બધું ગંદુ પાણી છે જેથી કરીને આપણે કુવો એટલો પેક રાખીએ અ મારા માટે તો ઘણું અનેધાના માટે ઘણું સારું રહેશે જેથી કરી એમાં ગય બધે જેવું ચાલ તેવું અને કચરો ના પડે તેથી પાણી સાફ રહે અને લોકોને પીવા માટે પણ સારું રહે પરંતુ અમના હાલના કુવા ઉપર એવ બધું કઈ નાખતા નથી ને તેઓ ખુલ મૂકી રાખે છેતિ કરીને તેઓમાં કચરો અને એવા બધા જવું જંતુઓ પડી જાય છે જેતી બહુ સારું ન કેવાય તે માટે પેું કોઈ કાળજી લેવી જોઈએ ને પુવામાંનું પાણીને સાફ કરતા રહેવું જોઈએ જેના કારણે તે પીવામાં કઈ પણ એવ યોગ્યતા વગરનું ન જેથી ને આપણે પાણી પીતા રહેવું જોઈએ તમે શું કેવો છો એમ
હા સાચી વાત છે કુંવા ને એવું તો સાફ રાખવું જ જોયે અને મેં તો એટલું જ માનું કે આપડે જો એવું બધું રાખ રાખશું તોજ આવા થશે હમણાં તો જો કે હમણાં ના સમયે તો ફુવા પણ એટલા બધા ઓછા થઈ ગયા છે પહેલાના લોકો કુવા કરાવતા ખોડ આવતા પરંતુ હવેના લોકો એવું બી કરતા જ નથી કુવાનો ઉપયોગ ખેતીવાડીમાં પાણી નાખવા માટે જ કરે છે પરંતુ હવે તો બધા જ બોર કરે છે ઓર એક તો જગ્યા લેર તો નથી વધારે પડતી અને ઓછી જગ્યા માં વધારે પાણી કાઢવાની ક્ષમતા રાખ ધરાવે છે એટલે એના માટે બોર જ સક્ષમ ગણવામાં આવે છે પરંતુ બોર માં પણ એવું લો તો કાદો વાળી પાણી દોવું પાણી ને એવું બધું થઈ જાય છે અને કોઈક વાર તો મોટરે મોટર પણ ફિટ થઈ જાય છે જેના કારણે એ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ એમાંથી પણ બોર થી પણ સાર વાળું પાણી આવે છે જેથી આપણા શરીર માં સાર જામી જાય છે અને નસો બ્લોક થઈ જાય અને બીજું એ કેડી ભ નદીમાં હોવાથીત્રી ન હ ભાઈ વધી જાય છે એટલે એના માટે આપ ફિલ્ટર લગાવું છ અને ફિલ્ટર પણ એવું સારું માનું લગાવું છે લાખ બે લાખ રૂ ફિલ્ટર લખાવું જોઈ એથી આપણને એકદમ શુદ્ધ પાણી મળે શુદ્ધ પાણીથી હડકા પણ મજબૂત રે તમારું શુ માનવું એમાં
તમારી વાત એકદમ બરાબર છે કે આપણે જે ખર્ચો કરીએ તે આપણે એટલો સારો કરવો જોઈએને આપણે તેના માટે આપણા સેહત માટે પાણી એટલું જરુર છે તો તમે જનો જો જળ એ જીવન છે એ બધે આપણે તેના માટે કંજુશી કરવી ના જોઈએ અને જેટલું સારું આપણે ફિલ્ટર લગાવીએ એટલું આપણા માટે સારું એટલું શુદ્ધ પાણી આપણે પીશું એટલું વધારે વરષ આપણે જીવી શકું કે કારણ કે આપડ પાણી એ આપણા માટે ખુબ જ જરૂરી છે આપણ એટલું પાણી પીએ છે જેથી કરીને જો આપણે એટલું પાણી શુદ્ધ પીશું તો આપણા જીવન માટે જો જીવન માટે પણ સારું રહેશે અને આપણે એટલું જીવી પણ શકું જેથી કરીને આપણે જેટલું મોંઘું વસ્તુ મગ એટલું આપણા માટે સારું રહેશે અને આપણે તેના માટે કજુસાંઈ ના કરવી ઘણા લોકો એકદમ લો ક્વોલિટી નું ફિલ્ટર લગાવી દઈશું જેથી કરીને એટલું પાણી શુદધ આવતું નથી અને કઈ પણ તેમાં ફેર પડતો નથી તેથી કરીને આપણે પાણી વધારે પૂરતું સારું અને સ્વચ્છ કરીને પીશું તેટલું આપણા માટે પણ જીવન માટે ઘણું બધું સારું રહે છે તેથી કરીને હમણા ઘણો ખર્ચા ખર્ચાઓ આવી જાય છે પરંતુ આપણે આપણા સેહત માટે એટલું બધું કરવું પડે છે જેથી કરીને ખર્ચો કર્યા કરવું પડે છે અને આગળ પણ ચાને ખર્ચો કર્યા કરવો પડે છે તમે શું કેવો છો
હા સાચી વાત છે આપડ લગાવ એમાં વધ જસ ના થાય એવું લગાવું જોએ મે તો માનું છું મે મા કોના ઘરે મેં બે લાખ દોઢ લાખ વાળું મેં ફિલ્ટર લખાવું છે એમાં પણ ટાંકી લખાવી છે જેથી આખા ઘરમાં પાણી ફિલ્ટર વાળું પોગી રહ્યા અને રસોડામાં પણ કામ કરતી વખતે પાણી ખૂટે નહીં એના માટે તો મેં ટાંકી અલગ લગાવી છે કેટલાક લીટર ની ચાલીસ લીટરની જે મેં ટાકી નાખાવી છે એટલે એ ઘણી બધી સુવિધાઓ તો કરી છે એટલે એટલા માટે એવી સુવિધાઓ આગળ જતા મને કામ આવે અને બીજા લોકોને પણ કામ આવે એના માટે મેં આવી બધી સુવિધાનો પ્રારંભ કર્યો છે અને તમે જાણો જ છો કે હવે પશુ પક્ષીઓ પણ એ ખરાબ પાણી પીવાના પીવા માટે સક્ષમ નથી અને એ લોકો જરક પણ ના ફાવે એ લોકોને કે આવું બધું ખરાબ પાણી પી શકે લોકો અને મેં તો એટલો માનું છું કે વરસાદ આવે છે તો વરસાદનું પાણી પણ આપણે પહેલાના લોકો જેલીને પીતા હતા પરંતુ હવેના લોકો તેવું ચરા નહીં કરતા વરસાદનું પાણી એકદમ દુ હોય છે ન એમાં કોઈ બેક્ટેરિયા હોય છે ન કઈ એમાં ખાલી પાણી જે આવે છે એ જ એકદમ શુદ્ધ અને ઠંડુ પાણી આવે છે તેનાથી તમારે શરીર માં જેઈ રોગ હોય તે પણ વધી જાય છે તમાર શું માનવું આમાં?
મારી વાત એકદમ બરાબર છે કે આપણે જેટલું તમે કીધું હમણાંના લોકો આકાશનું પાણી ઝીલીને પીતાના થવાને આપણે જયારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા કે દાદા હો જે પહેલો વરસાદ આવે છે તેનું પાણી આમાં છેરીને પીવડાવતા હતા જેથી કરીને વરસાદનું પાણી મે એવ પણ બેક્ટેરિયા હોતા નથી જેથી કરીને તે પીવા માટે ઘણું બધું શુદ્ હોય છે. પરંતુ લોકો એવું માનતા નથી. જેથી કરીને હમણાં લોકો એવું કોઈ પણ કરતા નથી અને જે પાણી લોકોને મળે છે તે જોવા વગર પયા કરે છે કે તે લોકો કયું પાણી પીતા છે અને તે આપણા સેહદ માટે કેવું છે અને સારું છે કે ફરજ છે તે પણ લોકો વિચાર નથી ફક્ત પ્યાજ કરશેને એવી બધી તમે જોયું હશે તો હમણા એવી બધી ઘણી બધી કોલ્ડ્રિંગો પણ આવી ગઈ છે તમે એટલું બધું મિલાવટ કરીને એટલું બધું કેમિકલો લખીને બધું બનાવવામાં આવે છે. ત્યાં આપણા સેવન માટે. માટે ઘ બધું હાનિકારક છે અને એવી બધી કંપનીઓ ભારત સરકારને અંદર આવીને બધું વેચે છે અને બધું બધા લોકોને પીવડાવે છે પરંતુ ્યારે એ લોકોને ભઈ પણ કહેતી નથી અને એ બધી ગોત અને પાણીઓ પણ માર્કેટમાં આવી રહી છે જે આપણા ફે કી દઈએ છી પ્લાસ્ટિકની બોટલો તેનો ઉપયોગ કરીને તેમાં તે લોકો ઉપયોગ કરી રહ્યા છે તમે શું કેવો છો?
હા સાચી વાત છે એ ઘણી બધી કોલ્ડ્ર્રીંકો આવી છે. તમે જાણો છો હવે એવી બધી ખરાબ ખરાબ કોલ્ડ્રિંક હો પણ તમે જાણો છો કે આ કેમ્પા કેમપા કંપની એ એ લોકોનું પોતાનું પાણી રિલીઝ કર્યું છે પરંતુ પાણી એટલું ખરાબ લાગે છે કે એ ફિલ્ટર કરેલું લાગે જ નહીિ પરંતુ એક ઝેર જેવું હોય એવું લાગે એટલું બધું કેમિકલ અંડર મિક્સ થઈને આવે છે એમાં ઘણા બધા લોકોની કમ્પ્લેન પણ છે કે આ પાણી નહી સારું અને એમ પાણી મેં તો કે બાર ન આપડે પાણી પીવું જ નહી જોઈએ કેમ કે જાણી ર માણી આપ કંપની ચિનેલી છે પછી બેનેલી છે પછી બીજી આ એક બીજી કોઈ કંપની છે. તે તે પાણીનું આપણે પાણી પીવું જોઈએ અને મેં તો એટલું બી માનું કે આપણે જે આ ઘરની આજુબાજુ આરો પ્લાન્ટ વાળા હોય. લોકો આપડે પાણી મંગએ છીએ એ પ્લાન્ટ પરથી પણ આપડે પાણી ના લેવુ જોઈએ. કારણ કે એ લોકો ના ટાંકા ખરાબ હોય છે અને એ લોકો સાફ સફાઈ રાખ નથી એ લોકોને બસ જતા સાથે જ મતલબ છે એના કારથી આપણે એ બધી અ ઉપયોગ ના કરવો જોઈએને મે એટલું જ માનું કે આપડે સારા પાણી ન અને શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરવો જોઈ તમારું શું એમાં માનવું છે?
તમારી વાત એકદમ બરાબર છે કે જેટ આપણે શુદધ પાણીનો અને સારી કોલ્ડ્રિંક્સ છે પછી એ ઘણી બધી સારી વસ્તુ જે આપણે યુઝ કરીએ તો તે આપણા માટે ખુબ જ સરૂું ગય જેથી કરીને આપણે એ બધી જે માર્કેટમાં પ્રતિબંધિત વસ્તુઓ છે તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએથી કરીને આપ સહત કે કોઈ પણ ત ફેર ન પડી જ પરંતુ લોકો એવું સમય તેનાથી જે બેન વસ્તુઓ છે તે લોકો ઘણો બધો ઉપયોગ કરે છે જે પ્રટ થઈ ગઈ છે તે લોકો વેચે છે જેથી કરીને લોકો જોવા વગત તેમનું બધુ વસ્તુઓ ખરીદી લે છે પરંતુ એવું કરવું જોઈએ. જેથી કરીને આપણને એનો ઉપગ રીતે સારી રીતે. નસ રીતે થઈ રહ્યો છે પરંતુ લોકો એ વાતને સમજતા નથી અને એ બધી ડુપ્લિકેટ વસ્તુ એવ છે કે જે માર્કેટમાં ઘણું બધું આગળ આવી ગઈ છે અને જે. તો પણ લોકો તેને વેચે છે અને તે લોકોને વેચી આપે છે લોકો પણ તેને જોવા વ ખરીદી લે છે અને પછી ઘરે જઈને તેને બનાવીને ખાઈ જાય છે. તેથી કરી તેમની શરીર માં તે વસ્તુઓ જાય છે અને તેમને ઘણી બધી બીમારો બીમારીઓનોો સામનો કરવો પડે છે પછી તે લોકો હોસ્પિટલ નો ખર્ચો હોય. તેના માટે ત્યાં હોસ્પિટલમાં જે કાર્યોગ્રાફી છે પછી સોનોગ્રાફી છે. એ બધી વસ્તુ કરરાવે છે જેથી ને તેમને એવું ઘડું ખું ના જોઈએ તમે શું કો છો.
હા સાચી વાત છે આ બધું ઘણી બધી વસ્તુ એવી સાફ પાણી થ તમે જાણો છો કે પથરી થી સિત્તેર ટકા લોકો એટલા બધા પીડિત છે કે પથરી ન કોઈ દવા જો પથરી તમારે કાઢવી હોય તો કાં તો નેચરલી નીકળી શકે કાં તો પછી આયુર્વેદિક દવાથી. ત્યાં તો પછી ઓપરેશન થું લેઝર થી ઓપરેશન કરવાથી કિડની પર. પ્રોબ્લેમ પડે છે અને તમે જાણો છો કે કુદરતી દવા કુદરતી દવા અમુક સારી હોય તો જ નીકળી શકે બાકી. એ એમ તો પથરી નીકળે એવી નહીિ કાર કે પથરી એવી વસ્તુ છે કે તમને એ દુઃખતી જ રહેને ફરતી જો પથરી હોય તો તમને આગળ જ એટલી બધી મુશ્કેલી આવવાની છે. કે ના પૂછવ એટલી વાત બહ ખરાબ મુશ્કેલી આવી શકે છે એના માટે તમારે બીજું કઈ કરવું ના જોઈએ નારિયલ પાણી અને સાદું પાણી પીજ રાખવું જોઈએ અને પણ શુદ્ધ પાણી હોય તો જ અને એવું લાગે તો તમને કહે છે અમુક ડોક્ટરો પણ કહે છે કે એલ્કોહોલ જેમ કે બિયર છે. એ તમારે પીવું જોઈએ તેથી તમારે. પથરી છે વહેલી તકે નીકળે એવું ડોક્ટરો નું કહેવું છે અને મેં તો એટલું પણ જોયું કે જેટલા પણ ડોક્ટરો છે તે લોકો થોડું ઘણું બી ડ્રિકિંગ કરતા જ હોય. એને એ કરવું ના જોઈએ પરંતુ હવે ડોક્ટરો પણ જાણે જ છે કે એ લોકોની સ્થિતિ કેવી છે. એ કારણ કે ડોક્ટરો પણ ટ્યા છે તમારું શું માનવું એમાં.
તમારી વાત એકદમ બરાબર છે કે જે ડોક્ટરો કે છે તે પ્રમાણે આપણે કાર્ય કરતા રહ્યું છે જેથી કરીને આપણને સેવાતમાં.. કે તેને લગતા કોઈ પણ પ્રકારનો ફેરફારો હોય તો આપણે તરત ડોક્ટરને બતાવવું જોઈશે. જેથી કરીને આપણને કોઈ પણણ પ્રકારની તકલીફ આવી જાય તો આપણે તરત જ ડોક્ટર પાસે જઈએ તો તે આપણને સર સારી રીતે આપી શકે છે અને આપણને કોઈ પણ એવી નાની મોટી તકલીફો હોય તો. આપને સમજાવી શકે છે કે આપણે એવું કરવું જોઈએ કે તે.